હલો. હલો.
શું કરે છે.
આવે આવાજ બરોબર.
હા હા આવે છે આવે છે શું કરે એમ.
બસ હાલે જો ક્લિયર આવે કે હવા
ના ના ક્લિયર જ આવે છે મારો
હો ક્લીયર ઈ આ.
હા શું કરે છે? જમી લીધું?
હો તુ બે.
બસ બેઠા હે જમી ને.
ગયો તો કંપની એ આજે
કંપની એ જાવું જ પડે ને ભાઈ.
રજા બજા નહિ દેતા કે સુ તમને?
ના રજા આપે હો અમારી કંપનીમાં એમ તો રૂલ સારા હૈ બધાય.
ત્યાં રજા બજા આપે એમ.
રજા આપે હાઉ મહિનામાં મતલબ અ ચાર સ રવિવાર હોય ને. બે શનિવારે મળે રજા.
ઓહો શનિવારે?
બે શનિવારે મતલબ અલ્ટરનેટ કા પેલો ત્રીજો અથવા તો બીજો ચોથો એવી રીતે
પછી ઓલા તહેવારોને એ બધું હોય તો?
તહેવારો હોય તો એની તો મળે જ મતલબ જે જાહેર રજા હોય ને.
અચ્છા સરકારી
હા સરકારની બધી બાર તેર રજા જે હોય એ તો મળે જ એ ઉપરાંત મતલબ મહિનાની ચાર રવિવાર અને બે શનિવાર એવી રીતે
રજા જરૂરી માણસને
બસ રજા જરૂરી હૈ યાર
અરે ઓલી મૂવલાન કો કે યાર
શું કરવાની?
ફિલ્મ ડાઉનલોડ કરઢેવાથી ડઈ ગ યાર
કઈ?
ભોલી મહેનત કરીધ ત ચોરી કરી એવી ભલી નાાવે હા
એમાં તો મેં જોયું હતું ત્રણ હે સીઝન કે પાર્ટ એવી
હા ઈ હા ઈ પોતે પોતે
એમા કઈ કરવાની બે હાજર તેર વાળી જૂની હતી પછી નવી હતી
પેલી પેલી ને બીજી સારી ત્રીજી તો ઠીક ઠીક થઈ ગઈ પછી મતલબ
સૈથી જૂની છે એ કરો ને બે હાજર તેર વાળી કે જૂની છે ઈ
હા એ ને બીજી બેય મસ્ત છે વન ને ટુ
ઓકે જોઈતો હતી એમાં મતલબ વેબસાાઈટમાં ડાઉનલોડ કરવાની બાકી છે.
વેબસાાઈટ હો એ મસ્ત મળી ગઈ
હા મસ્ત છે સારી વેબસાઇટ હે
છે હજી બીજી બે ત્રણે છે મતલબ આમા ના મળે તો આમા એમ
બરાબર પણ ના સારી એ લગભત હેને બધું મળી જાય એમાંથી
ઓલમોસ્ટ મતલબ જે પણ આવી જાય બીજા દી આવી જાય મતલબ એમ
હા
ઓટીટી હા ઓટીટીવાળા પ્લેટફોર્મ જે પણ હોય આમાં તરત જ મતલબ આવી જાય
સારું કેવાય યાર
ક્યાંથી કાઢી આવતા હશે આ લોકો આવી આવી હારી ક્લીયારિટી
શું ખબર રેકોર્ડ કરતા હશે શું હશે?
ના ના પ્રિન્ટ ઓરિજિનલ જ હોય પ્રિન્ટ આખી જો મતલબ બાકી પ્રિન્ટ એકદમ મસ્ત
ના ના શરૂઆત પેલા ઓલી આવે ને લોકલ આવે મતલબ
હા મતલબ જે નવી થિયેટર માં જે ફિલ્મ આવે ને જે એ મતલબ કલર લોકલ કલટી અને ઓટીટી વાળી જે આવી એચડી આવે બધી
હા હા એટલે એ તો પછી ગમે એમ કરી ને કરી શકે ને જે એ-એ મતલબ ડાયરેક્ટ ફોનમાં આવી ગયો એ -હ
ંગ વાંધો ન આવે
હ અ -એ તો કોપી થઈ જાય ને ફૂલ એચડીમાં
હું તો લેપટોપ ચાલુ કરીને હસી
હ હ- એ તો થઇ ગયો એ ને
હા
હમ- પડદા માં વાર લાગે બીજું કાંઈ
હા એ ન જલ્દી સુધી કોપી ના થઈ શકે ને એટલા માટે
હમ
-આ બધું આવી ગયું લે હવે બધા ઓછું કમાયા બચારી ફિલ્મ વાળા હવે
હા- એ વાત સાચી હે
રેકોર્ડિંગ વાડી પ્રિન્ટ જોઈલે માણસો હાલે
હા એટલે આરામથી
અમે હોસ્ટેલ માંતા હતા માણસો રેકોર્ડિંગ પ્રિન્ટ જોઈ લેતા બીજા દિવસે સેમ ડે આવી નેે સેમ ડે જોઈ લે શુક્રવાર આવી ને શનિવારે રાતને ચાલુ કરી નાખી દેવાની
સ-ઓ-હો હો
ગ ભલે ગમે એવી બેકાર પ્રિન્ટ કેમ ના હોય
હા- હવે હોસ્ટેલ માં ત્યારે તો મુવી નાખવા જ હતા ખબર ચાર પાંચ મુવી એક હારે મતલબ દુકાન વાળો હતો ને એક -એ મે મતલબ બીએસસી માં હતો ને અત્યારે
અચ્છા એ ડાઉનલોડ કરીને નાખતો હશે આપણા જે વેબસાાઈટ માંથી
કેમ કે નેટ તો એની પાસે આપણી પાસે હતા ને એટલા બધા
હા
એ હે -અત્યારે બધું જ બદલી ગયું હે જમાનું મતલબ ફોરજી ને ફાઈવ જી ને બધું આવી ગયું યું હે
ત્યાં તો મતલબ આમ પેલા દુ સ્પેશિયલ ડે ડેલિકેટ દુકાનો હોતી આ દુકાન માં મતલબ આ દુકાનમાં એમ
ત્યારે તો વન જીબી હોય એટલે તો ઠેકડા મારવા મળતા આખા મહિનાનું
મોબાઈલ ડાઉનલોડિંગ રાખી અલગ દુકાનો પોતે એક બે પીસી રાખ્યા હોય અને
હા -બધું પેલા એવી જ હતી ને સિસ્ટમ બધી મુવીઝ કે સોંગ કે કઈ પણ જોતું હોય ગીત કે કોઈ પણ તો દુકાને જવાનું
તમે એની પાસે જ આવે નવરો ના હોય એ ભાઈ તમને થોડી વાર એમ ધ્યાન નથી તમને એવું બ એવું નવરો ના હોય
હા
મારો બામ તમે કેવવા કે મને આટલી મુવી ડાઉનલોડ કરી તમે લખીને કે દેવી પણ આટલી આટલી તમારે ક્યાં ટાઈમ ટાઈમ સ્લોટ કેમ આપે એમ આપે તમને કે કલાક પછી આવજ કે સાંજના આવજે એમ
હા
એમાં રે હરી ફાઈ થતી કોની પેલી આવે મતલબ -કયો દુકાનવારો પેલો લઈ આવે એમ
શીખી કરર હાલ તો વાઈ જ તો
આ એક ગ ગેમ સ્ટોર ગેમ બનાવે ગેમ જેવું
શી- મતલબ
મતલબ આમ જેમાં કે મોટી ઓ લી ટીવી હોય એમાં તેમા એમ ગેમ રમારતા ખબર છે અને એ બુદીમાં ગુલ્યો મસ્ત
ગેમ જોન મતલબ કે
હા ગેમ જૉન ગેમ જોન વાય સીટી ને એ બધી એવી ને બધી મોટી મોટી ગેમ હો હતી- પી એસ ફાઈવ ને આ તે
એવું
એસી રૂપિયામાં કલાક
કઈ જગ્યાએ
નહી ર એવો રીલ્સ જોઈ ત ઇન્સ્ટાગ્રામમાં એ સિ હું કલાક સમ ટિંગ હતું કે ક્યાઈ ખોટું ના કહેવાય
હા
હ
મનેને ખબર નથી મતલબ કેવી રીતે કેમ રમવા એવી રીતે
બ એમાં કહો વાયસીીટી બીજા બધા મિશનવાળીના તે બધી ઘણી બધી ગેમો મતલબ જે ફેમસ ફેમસ જે ગેમું હોલ બધ ક કોલ ઓફ ડ્યુટી ના અંતેને
હા હા હા બરાબર પબજી તો બહુ રહ ત કોલ ઓફ ડ્યુટી નથી
એના જેવી હતી ને કોલ ઓફ ડ્યુટી તો
હા કોલ ઓફ ડ્યુટી બતલ એને જેવી જતી ને પબજી તો પછી વર્જન આવ્યું ને ડુટી વાળો હતો પેલા તો પબજી ચાલતી ને
અક્ષ કમાને વાી આઈ ફોજી
હા એતો ભાઈ નવો નવા સિસ્ટસ્ટમ ત્યારે હું પબજી બંધ થાય ગઈ એટલે પછી માણસો લાભ લેવો હતો એટલા માટે
કેર મા જે પબ્જી બધી વધારે હાલી પછી.
હા.
અમુક માણરો પછી ફ્રી ફાયર જ રમે, ખબર નહીં કેમ?
હા પણ ફ્રી ફાયરમા મજા નો આવે નાનાં છોકરા જેવી લાગે એ એટલે.
હા અમારે એક છે સોસાયટીમાં એ ફ્રી ફાયર રમતાં હોય એમ પબ્જી એને મજા ના આવે ફ્રી ફાયરમા જ આવે. પાછ છે એવો મતલબ એક તો એક ઓણીસીસ વીસને બરાબર કછુ થાય.
હ.
પબજીમાં, ફ્રી ફાયરમાં ખાસ ફરક નથી મતલબ એમ.
ફ્રી ફાયરનું મતલબ મને જોયુંને ગ્રાફિક્સ વ્રાફિક્સ થોડુંક એમ તો મતલબ આમ નાનાં છોકરાને નતા તા એના જેવી ગેમ લાગે મને તો ને પબજી આમ. મતલબ ઓથેન્ટિક લાગે એવી રીતે.
ક્લીન મતલબ નથી મતલબ એનો ફ્રી ફાયરમા. પબ્જીમા શું હોર કે પ
હા ગ્રાફિકસ બ્રાફિક્સ બધું અને કઈ એકસ્ટ્રા નથી નાખેલું સમજ્યો તું? નાના છોકરાની જેમ બોમ્બ ગોળાને એવું મતલબ સ્ટાર બાર એવા નથી મતલબ એ કસ્ટ્રા ગ્રાફિક્સ નથી કંઈ અ મતલબ લિમિટ ટેડ હે એનો મતલબ
રિક્વાયર્ડલી ઈન્ફોર્મેશન રાખેલી એટલે મોણહ મજા આવે એમ.
અ
ફ્રી ફાયરમાં તો નાન નાની ભૂમે કેટલી નાખી નાખીંગ કરી નાખે.
વધારે જ નાખ્યું એમા તો ને પછી ફ્રી ફાયર તો રમે જ નહીં એવું નથી એમ. પણ મજા નથી આવતી.
કોમ્પિટિશન કોમ્પિટિશન કરીને મતલબ આમ ગેમ નવો થઈ જાય મજાનો.
હા હમ્મ હમ્મ મેં જોયું હે મેપમાં એમ તો.
હા.
એના ફ્રી ફાયરને મેપ યુના છે ને એનાં પબજી તો હું રમતો જ મને ખબર હે બહુ રમી મેં પબજી.
પબજી તો વાત અલગ હે આઈ તમે તે રમતાં નઈ આવેન.
હમ્મ હમ્મ. અમે તો કંપનીમાંય રમતાં પેહલા મતલબ પેલાં જ સૌથી પેહલી કંપની હતી ને એમાં.
સારું. એની મતલબ આમ મ મજા આવે આમ એની મતલબ મજા આવે રમવાની એમ.
હવ પબજીમાં ચાર જણા ભેગા થયા હોય તો મજા આવે.
મોટો આલુ મતલબ આમ સ્ક્રીન જેવું હોય તો મજા આવે રમવાની નઈ?
તો તો એક્સ્ટ્રાજ મજા આવે.
પ્રોજેક્ટર લઈ લઈએ એકાદ.
હા તો થાય એ બધું બધું ડીલે થઈ જાય પ્રોજેક્ટરમાં કંઈક આપડે હાઈ ફાઈ લેવું પડે સિસ્ટમ પછી સામેવાળુ ગોળી મારી દેય પછી આપણે ખબર પડે કે હવે ગોળી લાગી ગઈ કાનમાં અવાજ પછી આવે શું કામનો?
હા પછી અવાજ આવે માણસ મરી ગયોન ત્યાં પતી ગયો હોય.
આમ ફૂટ સ્ટેપ આય્વા હોય પછી પાણસ ભાગી જાય ત્યારે ફૂટ સ્ટેપ આવે તો શું કામનું?
આપણે આમ ડાબી બાજુ જતાં રીયેને ઓલો જમણી બાજુ પહોંચી ગયો હોય.
હ એવું થાય. મતલબ ઈયરફોન આની બ્લુટૂથ ઈયરફોનની ક્વોિલિટી સારી ના હોય તો થાય હો એવું.
હા.
અવાજ પાછળ આવે ને માણસ પહોચી ગયો હોય.
એમાં ભઈ લોકો બધું બધું હારું વ્યવસ્થિત એમ મારા હાઈ લેવલનું જોયે તો તમે રમી
હ આ મતલબ જે કરે છે ને આ બધાં મતલબ ગેમ્બર બેેમ્બર યુટ્યુબ બધા છે ને હ મ ઈક્પમેન્ટ રાખેલારી બધું.
ગેમ્સ ના પાછા અલગ આમ ઈયરફોન આવે.
હા બધુંને કને ગ આવે યાર.
મારી પાસે જે છે એમાં પે બેસે અલગ ગેમ મોડ આવ અલગ ો વિચાર.
હમ તારી પાસે કેયો મોબાઈલ.
સસંગ છે.
સેમસંગ
સેમસંગ એ બાર સમથીંગ એ એ થર્ટીન એફ થર્ટીન.
અચ્છા એફ થર્ટીન વાળો.
આવવ
બરાબર કેવો ખાલે છે સારો વાલે
સારોતલ લઇટ લ યુઝમાં ચાલેમ
કેટલોક ટાઈમ થયો ને તાર મોબાઈલ ને.
ત્રણ ત્રણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષ ઉપર થઈ ગયા મતલબ.
તો તો પછ સારા જાલ ગયો હોય ને.
હ હાલે પબજી આમાં રમતો પણ ંધરા આવદ હાઈ લેવલ ન ગ્રાફિકક્સ માને હા હાઈ લેવલના ગ્રાફિક્સ થોડાક નવું પડેછ આા લે.
બરાબર ઓકે મેં આ વિવો ન ફોનમાં તો બહ રમ્યું પબજી. એની પેલા મારી પાસે રિયલમી નો નવો નવો ફોન આવ્યો હતો. હું એમએસસીમાં હતો ત્યારે મતલબ એમએસસી પૂરું થઈ ગયુંછી. પૂરું થવા ઉભર હતો ત્યારે મેં લીધું હતું. એવા તો દુનિયા નો રહેે દુનિયા નો
એયા તો એક મતલબ આંગળીને મોજા આવે એમાં તો વ
હા બ્લેક કલર લાવ ને ટીપ.
હા હા થોડાડા ખુદી મોજા આવે ત. હા ગ હા તો પછી એઈ ટાઈમ ટાઈમ પણ ગોઠવી નાખી દો ને કઈક બાજુી. એક દિવસ આ આટલા કલાકી અ ગો
હા એ તો ખરી રિમાઈન્ડર આવતું દે એવું હતું. બાકી તી ના ના રિમાન્ટરે જાવતું તું. મને ખબર હ મે રિમાઈન્ડર આવતોું હતું.
હા કઈક ટાઈમ બધો ત્રણ ચાર કલાક સમંગ આવ હતું કઈક.
હમ હમ હમ
ના કાર માણસો ઉભા નાતા ખબર એટલા આરામ થ હોય
અરે હું રમ તો રાતે એક એક બે બે વાગ્યા સુધી મને ખબર હ ને
પાછી એમ થ હજી હજી ગમ હજી ગમમ કરી એની એક ગમ પ વ ટમે લાગી
હા વીસ પછી ત્રીસ મિનિટ થઇ ગયા પછી જા જા રમવા વાળા હોય તો પછી રમવું પડે દોસ્તારો હોય બધા એક એક રમી જાય રમી જાય એમ
છેલ્લી છેલ્લી કરી રમી નાખે વધારે
હા એ જ ને
માણસ ગોતા ગોતા વાર લાગી જ પાછી એમા
હા આવે એને આમ નથી અમને
એમાં કોઈ હારો મળી ગયો તો તો પૂરું થઈ ગયુ આપણે આટલી વાર દસ પંદર મીનીટ થી હેરાન થતા હોય ગોતા ગોતા એક ગોલીમાં છબગ જાય જ આપણને ક્યાથી ઘાાસમાં બેઠો હતો વાયડો ઈ
હા ભલે ભલે હાલ હા
એ ભલે સારુ આલ